હલો.
હલો.
હલો મિત્રો મારો અવાજ આવી રહ્યો સે હા. શું કરી રહ્યા છો તમે હવે?
હા ફ્રી છું.
હલો. હા હા. તો જમવાનું વગેરે થઈ ગયું?
હલો. તમારો અવાજ ની ચાલ
જમવાનું થઇ ગયું? હલો હવે આવે છે. હલો.
હલો.
હલો તમ અવાજ આવે છે હવે?
હલો.
આવાજ આવે છે?
હા મિત્રો તમારો અવાજ આવી રહ્યો છે.
હા હા તો તમે હવે શું કરી રહ્યા છો?
હું અત્યારે ફ્રી જ છું.
હા જમવાનું વગેરે થઈ ગયું?
હા તો તમે હવે ભણવામાં શું કરી રહ્યા છો.
અત્યારે તો અમે
હા તો તમે હવે ફ્રી જશો તો આપણે હવે થોડી વાતો કરીશું જે આપણા જીવનમાં વાહન છે એ આપના માટે આપણા જીવનમાં કેટલું મહત્વનું છે એના વિશે થોડી વાતો કરશું. તો તમે તમારો સાથ મને આપશો. હા તો હા તો મિત્ર આજના આધુનિક યુગમાં વાહન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. પહેલાના સમયમાં લોકો જ્યારે લાંબા લાંબા અંતર સુધી પગપાળા બદગાડા અને ઘોડાગાડી દ્વારા મુસાફરી કરતા હતા. પરંતુ આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે કાર બસ ટ્રેન મેટ્રો ટ્રક અને અન્ય વાહનોનો ઉપયોગથી મુસાફરી ખુબ જ સરળ ઝડપી અને આરામદાયક બની ગઈ છે તો ગાડીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણો સમય બચાવે છે. જે અંતર પહેલા કલાકો કે દિવસમાં પૂરું થતું હતું તે આજે થોડા કા સમયમાં પાર કરી શકાય છે. સમય બચાવવાથી વ્યક્તિ પોતાના અન્ય મહત્વના કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકે છે. તો વિદ્યાર્થીઓ માટે પણ ગાડી ખૂબ જ ઉપયોગી છે. ઘણા વિદ્યાર્થીઓ રોજ દૂર થી સા અથવા કોલેજમાં અભ્યાસ કરવા જાય છે. તો ગાડીના કારણે તેઓ સમયસર પહોંચી શકે છે. અને અભ્યાસ માટે વધુ સમય મેળવી શકે છે. તો એમ જો આ જઈએ તો ઘણા બધા એવા નોકરી કરતા લોકો પણ ગાડીનું મહત્વ ઘણું છે. રોજ સમયસર ઓફિસે પહોંચવું અને સાંજે ઘરે પરત આવવું સરળ બને છે. વેપારીઓ માટે માલની હેરફેર ઝડપી થઈ શકે છે જેના કારણે વેપારનો વિકાસ થાય છે. એમ જોવા જઈએ તો ઘણા બધા ખેડૂતો ખેડૂત ક્ષેત્રમાં પણ ગાડું ગાડીનું મહત્વ વધી રહ્યું છે. ટેક્ટર ટ્રક અને અન્ય વાહનો દ્વારા ખેતીના સાધનો ખાતર અને પાક નું પરિવહન સરળ બને છે. ખેડૂતોને પોતાના ઉત્પાદનો બજારમાં પહોંચાડવામાં સરળતા રહે છે. તેમજ આરોગ્ય સેવામાં ગાડીનું મહત્વ ખૂબ જ વિશેષ છે, એમ્બ્યુલન્સ. દ્વારા દર્દીની ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે એમ જોવા જઈ તો જેના કારણે અનેક લોકોના વચે છે. અગ્નિશમક વાહન અને પોલીસ વાહન માટે. ખૂબ જ મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે. તો એવું આપણા જીવનમાં વાહનનું મહત્વ ખૂબ જ ઘણું એવું સારું છે, તો તમે મને થોડી માહિતી આપશો એના વિશે?
હા મિત્ર તમે ખુબ સરસ વાત કરી. આજનો વર્તમાન સમય એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે. તેના પરિણામે. માનવ જીવનમાં અનેક ક્રાંતિકારો ફેરફાર આવ્યા છે. તેમાં વાહનની શોધ માનવજાત માટે સૌથી મહાન શોધમાંની એક. વાહનોના કારણે માનવ જીવન વધુ સરળ ઝડપી અને સુવિધા સભર બન્યું છે. આજે દુનિયાના કોઈ પણ ખૂણે ખૂબ ઓછા સમયમાં પહોંચી શકાય છે. એક સમય એવો હતો જયારે લોકો પગપાળા અથવા. પ્રાણીઓની મદદથી મુસાફરી કરતા હતા. લાંબા અંતરની મુસાફરીમાં ઘણા દિવસો કે મહિનાઓ લાગતા હતા. પરંતુ આજે આધુનિક વાહનોના કારણે, કલાકોમાં જ. હજારો કિલોમીટરનુ અંતર કાપી શકાય છે. આજના સમયમાં વાહનો માત્ર મુસાફરીનુ સાધન નથી. પરંતુ દેશની અર્થવ્યવસ્થા, વેપાર, કૃષિ. શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, ઉદ્યોગ, રાષ્ટ્રીય સુર અને સામાજિક વિકાસનુ આધારસ્તંભ બની ગયા છે. વાહનો વિના આધુનિક જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે.
પ્રાચીન સમયમાં માણસ પગપાળા ચાલતો હતો. પછી તેને ઘોડા, ઊંટ, હાથી અને બળદ વચ્ચે પ્રાણીઓનો ઉપયોગ શરૂ કર્યો. પેંડાની શોધ પછી બળતગાળા અને ધોળા ગાળાનો વિકાસ થયો. ત્યારબાદ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન એન્જિનની શોધ થતા રેલવે શરૂ થઈ, પછી પેટ્રોલ અને ડીજલથી ચાલતી કાર, બસ, ટ્રક અને મોટર સાઇકલ આવ્યા. આજે ઇલેક્ટ્રિક વાહનો, બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન. હાઈસ્પીડ ટ્રેન અને આધુનિક વિમાનો. પરિવહન દુનિયામાં નવી ક્રાંતિ લાવી રહ્યા છે. વાહનોની આપણે વાત કરીએ. તે તે ઘણા પ્રકારના હોય છે. જમીન માર્ગના વાહનો, જળ માર્ગના વાહનો. અને હવાઈ માર્ગ ના વાહન વાહનોના કારણે સમયની ખૂબ બચત થાય છે. લોકો ઝડપથી પોતાના કાર્યસ્થળ, શાળા, કોલેજ અને અન્ય સ્થળોએ પહોંચી શકે છે. વેપાર અને ઉદ્યોગોમાં પણ ખુબ મહત્વના ફાળો વાહનો આપી રહ્યા છે. કારખાનાઓમાં કાચો માલ પહોંચાડવા અને. તૈયાર માલ બજારમાં પહોંચાડવા વાહનો અત્યંત જરૂરી છે. પરિવહન વ્યવસ્થા એ એટલી સારી હોય. કેટલો વેપાર વિકસે છે. ખેતી ક્ષેત્રમાં પણ વાહનો ખૂબ મહત્વપૂર્ણ છે. ખેડૂતો ટ્રેક્ટર અન ટ્રક અને અન્ય વાહનોના દ્વારા ખેતી સરળતાથી કરી શકે છે. પાકને બજારમાં પહોંચાડવા પણ સરળ બને છે. અને શિક્ષણમાં પણ ખુબ મહત્વપૂર્ણ ફાળો ભજવે છે. ગામડાના વિદ્યાર્થીઓ બસ સાયકલ અથવા અન્ય વાહનો દ્વારા દૂર આવેલી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરવા જઈ શકે છે.
જો કોઈ વ્યક્તિ. વ્યક્તિનો એક્સિડન્ટ થયું હોય અને તેને ઝડપી સારવારની જરૂ જરૂર હોય. તો એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડાય છે. દવાઓ રસી અને તબીબી સાધનો પણ ઝડપથી પહોંચાડવામાં આવે છે.
ભારતના વિવિધ પ્રવાસન સ્થળો સુધી લોકો સરળતાથી પહોંચ. પહોંચી સકે છે આથી દેશની આવક અને રોજગારીમાં પણ વધારો થાય છે.
દેશની સરહદો પર સૈનિકો શસ્ત્રો અને જરૂરી સામગ્રી પહોંચાડવામાં વાહનો નુ ખુબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે વાહન માનવજન. માટે અમૂલ્ય ભેટ છે. તેમણે જીવનને ગતિ પ્રગતિ અને નવી દિશા આપી છે. શિક્ષણ આરોગ્ય કૃષિ વેપાર. વગેરે તમામ પ્રકારના યોગદાન માં વાહનો નુ ખુબ મોટું યોગદાન છે. કે વાહનોના વધતા ઉપયોગ થી પ્રદુષણ અને અકસ્માતોની સમસ્યા પણ વધી રહી છે. જેથી દરેક નાગરિકે ટ્રાફિકની નિયમોનું પાલન કરવું જોઈએ. પર્યાવરણ મત્રે વાહનોનો ઉપયોગ કરવો અને જવાબદારી પૂર્વક વાહન ચલાવવું જોઈએ. યોગ્ય ઉપયોગ થી વાહનો દેશના વિકાસ અને માલવ કલ્યાણ ના શક્તિશાળી સાધન બની રહેશે. તો મિત્રો તમે વધુ જણાવશો?
હા મિત્ર જરૂરથી આમ જોવા જઈ તો પ્રવાસ અને પર્યટન માટે પણ ગાડી ખૂબ જ ઉપયોગી છે લોકો વિવિધ સ્થળની મુલાકાત લઈ શકે છે કુદરતી સૌંદર્ય નો આનંદ માણી શકે છે. અને નવી જગ્યાઓ વિશે જાણકારી મેળવી શકે છે. તો ગાડીના ઘણા બધા એવા ફાયદા પણ છે. જેમ કે સમયની બચત થાય છે. મુસાફરી સરળ અને આરામદાયક બને છે વેપાર અને ઉદ્યોગના વિકાસમાં મદદ મળે છે કૃષિ ક્ષેત્ર ને ગતિ મળે છે. શિક્ષણ અને રોજ રોજગારી માટે પણ સરળતા થાય છે. આરોગ્ય સેવામાં વધુ અસરકારક બને છે. તો મિત્રો ગાડી નાખ. એટલા ગેરાય ગેરફાયદા પણ છે. વાહનોની વધતી સંખ્યાને કારણે હવા અને ધ્વનિ નું પ્રદુષણ પણ થાય છે. ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને અક અકસ્માતો નો. પ્રમાણ વધી શકે છે તેથી ગાડીનો ઉપયોગ જવાબદારી પૂર્વક કરવો જોઈએ તો મિત્ર. અંધમાં હું એટલું જ કહીશ કે ગાડી આપણા જીવનમાં ખૂબ જ. મહત્ત્વ ધરાવે છે પરંતુ તેની સાથે સુરક્ષા અને શિસ્ત તા તથા પર્યાવરણની જવાબદારી. પણ એટલી જ મહત્વપૂર્ણ છે તો ચાલો મિત્રો આપજો સુરક્ષિત રીતે વાહન ચલાવી અને ટ્રાફિક નિયમોનું પાલન કરી. તો મિત્રો તમે એવી સારી માહિતી આપી એના બદલ તમારો આભાર.
મિત્ર તમારી સાથે વાત કરીને મને ખૂબ આનંદ થયો, તમારી સાથે વાત કરવાનો લાભ મને મળ્યો છે. તો મારો પણ ખૂબ ખૂબ આભાર આટલી સારી માહિતી આપવા બદલ.
ચાલ મળીયોતું